હેલો
હા, જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
કેમ છે મજામાં હમ્મ હમ્મ હમ્મ બરોબર
હા આજે આજે આપણે પરિવાર અને સંબંધો વિશે વાત કરીશું
સરસ
હમ્મ એટલે પરિવારનું મહત્ત્વ શું છે પરિવારની અંદર બધા જોડે કેવા સંબંધો હોય, એ બધું જરૂરી છે એમ
હા, બરાબર છે.
આજકાલ તો કેવું પરિવારો પેલા તો કેવા મો મોટા મોટા પરિવાર હતા હવે તો બધાને એકદમ એવું માઇન્ડ સંકુચિત થઈ ગયું કે બસ એકદમ ઓછા માણસ હોય તો સારું એમ એટલે હવે તો એવો નિયમ થઈ ગયો છે અમે અને અમારા બે બાકી બીજા કોઈ જોઈએ જ નઈ આપણે એમ
હા હવે કોઈને બોવ કામ કરવું ન ગમે કોઈનું બોવ ધ્યાન રાખવું કોઈ આવે એ બોવ ન ગમે હવે ઈ ટાઈપની મેન્ટાલિટી થઈ ગઈ આપણે આપણા બા કોની આપડે એમ કહીએ અમે આપડે ભલે જોઈન્ટ ફેમિલીમાં રેતા મારે સાસરે ને પિયર બંને જગ્યાએ ત્રણ ભાઈ નીએક બેન છે બંને જગ્યાએ મોટું ફેમિલી છે. તો ફેમિલી મોટું હોય તો શું છે કે ફાયદોય ઘણો છે અને કોઈ પણ સુખ હોય કે દુખ હોય એમાં ક્યારે સુખ હોય તો આપણે બે જણા હોય તો એમાં મજાઈ ન આવે. પણ જો બધા જાઝી બધી વ્યક્તિ હોય તો સુખમાં પ્રસંગમાં તહેવારમાં ભલે આપડે કાંઈ ફટાકડા ધારો કે બાળકો ઓછા હોય નાનું ફેમિલી હોય તો વસ્તુ તમને ઘણી મળે. બે હજાર ના ફટાકડા તમારે કેટલા બધા ફોડવાના થાય, પણ એજ વસ તો બે હજારના ફટાકડામાં પાંચ ને છ બાળકો હોય તો બધાના ભાગમાં થોડા -થોડા આવે. પણ તોય કમ્પેરિઝનમાં જો તો મજા જે ભલે વસ્તુ થોડીક વાપરવા મળે. એન્જોય કરવા મળે પણ આનંદ એમાં વધારે હોય. જોઈન્ટ ફેમિલીમાં, પરિવારમાં વધારે મજા આવે.
બરાબર, અમારો છે ને. પરિવાર માં કેવું મારા પપ્પા ને છ ભાઈ હતા. અને બે બેન, એટલે અમારો તો બહુ મોટો પરિવાર હતો.
બરોબર.
એટલે એવી રીતે રજા હોય કે વેકેશન પડે એટલે મારા દાદા ના ફોન આવે. બધાને કહેવાણ આવી જ જાય કે ભાઈ તમારે બધા એ દિવાળી કરવા અહિંયા જ આવાનું છે એમ. એટલે આવી રીતે પેલા તો કઈ બસની ને બહુ સગવડ ની હતી. તો આવી રીતે ગાદલું બળદગાડું લઈને લેવા આવતા, પણ અમે બધા હા, દિવાળીનો તહેવાર અમે ત્યાં જ આખું વર્ષ નહી જવાય. પણ દિવાળી માં તો બધા અમે સાથે ભેગા થઈને ત્યાં જ તહેવાર ઉજવીએ. બધાના ભેગા જ ફટાકડા લાવે. ને જમવાનું પણ પેલું લગ્નમાં બનતું હોય ને તેમ મોટા -મોટા તપેલામાં જ રસોઈ બને. કેમકે પચીસ ત્રીસ માણસ થઇ જાય. છ પરિવાર ભેગા થાય એટલે.
હા, બરોબર છે.
એટલે આ મોટા કુટુંબમાં તો ક્યાં અમે મોટા થઈ ગયા ને કંઈ ખબર જ ના પડી એમ.
તમને ખ્યાલ જ ન આવે કે તમે ક્યાં આગળ કામ ક્યાં પતી જાય અને વાતો કરતા- કરતા લેરીઝ જે રીતે બધું ઘણું બધું કામ કામ હોય. પણ તોય જાજી બધી વ્યક્તિ હોય એટલે ક્યાં હાથો હાથ કામ થઈ જાય ને તમને ખબરેય ન પડે અને વાતો કરતા- કરતા તમને મજાય આવે. અને કામ ઘણું બધું કરો તોય તમને એમ જ થાય કે તમે હાવ ઓછું જ કામ કારણ કે બધા ના ભાગે થોડું -થોડું જ કામ આવવાનું છે.
હમ, સાસુ હોય સસરા હોય. દિયર હોય દેરાણી હોય. નણંદ હોય તો આમ ઘર આપણું ભરેલું- ભરેલું લાગે. આ તો આપણે એકલા હોય આપણા બે છોકરા હોય જે સ્કૂલે જતા હોય આપણે તો ઘરમાં એકલા ને એક એમ જ રેય એટલે એમ જે ગામડામાં આપડે જઈએ તો મારી નણંદ ને ત્રણ દેરાણી જેઠાણી છેએ લોકો હાથે ખાય હાથે ફરે. કઈ પણ વસ્તુ લેવા જાય ને તો સાથે જ જાય એટલે આપણને એમ ત્યારે એવું લાગે કે આ આપણો પરિવાર હો તે તો આજે આપણને કેટલી મજા આવતે એમ.
હા, સાચી વાત છે અમે તે વેકેશનમાં જઈએ તો ભલે જાચુ નહી બધા મીડિયમ ક્લાસ ના જ છે પણ તોય બાળકો એ એટલો બધો આનંદ કરે, હમણાં જ ત આરયો વેકેશનમાં ગયા તા. તો બધા ના છોકરાઓ સરખે સરખા છે તો એ લોકો ઓમ ભાઈ બંધ ભાઈ બંધ નો જાય. પણ પાનડા -પાનાડા કે ભઈ એક ભાઈ ના છોકરાઓ છે એઈ બધા આસપાસ જ હોય લગભગ જનરલી તમે જોવો. તો દેરિયા જેઠીયા ના છોકરાઓ નણદ ના જ બાળકો, બધા આસપાસ એક બે વર્ષનો ડિફરન્સ હોય. એટલે ઇ બધા અત્યારે સરખે સરખા છે ને, તો ઇ બધા ક્યાંય પણ જોવા જાય, કે ક્યાંય પણ બગીચે ફરવા જાય કે ક્યાંય પણ નાસ્તો કરવા જવું હોય હવે તો બધું બાર, જમ્માનું ન નાસ્તાનું વધારે થઇ ગયું સ. એમાંય તે અમે બારગામ રહીએ એટલે શું, જઈએ ને એટલે એ બધા ને એમ થાય કે ભઈ આ અ કઝિન આવી છે, તો ચલો આપડે બહાર જઈ એ નાસ્તો કરવા જાઈએ, પિક્ચર જોવા જઈએ તો મારા જ ભાઈ નો તો બાબા એ જોયું ને, કે ઓહો આ તો તમારે તો બધું બઉ સરસ બધા છોકરાવ એક સરખા થઈ ગ્યા, કોઇ ભાઇબંધ બેનપણી ની જરૂર જ નો પડે. મેં કીધ આ, અમારે આ સારું છે કે બધા ભાનડા ભાનડા જ તે તો ત્રણ સ્કુટી લઈને ગ્યા, છ ભાનડા એટલે ઇ, બધા, એની મજા છે, એમ, આ પરિવાર હોય એક બીજો પરિવાર ક્યારે બને, જ્યારે તમે એક બીજા સાથે એડજેસ્ટ થઈને ર્યો, પરિવારમાં કાઈ ખાલી, સારું છે એવું નથી. તકલીફેય ઘણી છે એક બીજાને એડજેસ્ટ થવું પડે, કરવાની તમારામાં ભાવના હો, જતું કરવાની કે ભઈ ચલો, હશે, નાનું મોટી પ્રોબ્લેમ થાયા કરતી, પણ ચલો જાવા દેને હવે. હશે, કોક થોડું કામ કરે, કોઈક જાજુ કામ કરે, પણ એને અ નોટ માઈંડ કરીને એને બઉ, ધ્યાનમાં નહી આપડે રઇએ, તો ખુબ મજા આવે.
હમ, હવે આપડે, બાર જોબ કરવી હોય કે આપડે બાર, આવી રીતે કોઈ શાકભાજી લેવા જવું હોય તો આ લે તો આપડે આપડે છોકરાઓને કેટલું, અઘરું પડે એકલા જો હોય તો. આ તો સાસું હોય કે દેરાણી જેઠાણી, તો આપણે મૂકીને જઈએ. એલોકના છોકરાઓ, હોય આપડા છોકરા હોય, સાથે રમે તો એ લોકનો વિકાસ પણ સારો થાય. આ તો પેલું એક છોકરું હોય જેના ઘરમાં, હવે એને કોઈ રમ્માવાડુ ની હોય તો ઇ બિચારું ખાતા હો હરખું ની હીખે, એનો વિકાસ પણ ની થાયને, ને છોકરું હાવ એમ નમાયલા જેવુ થઈ જાય કે ભાઈ, કોઈ જ નથી એનું એટલે એનું બાર એને લઈ તો પણ એ છોકરાનો કોઈ, એજ ની હોય, કેમ? કઈ બોલે કે ચાલે કે એ રીતનો એનો વ્યવહાર થઈ ગેલો હોય એકલા રહેતા હોય તો.
ને આપડે એકલા રહેેતા હોય એટલે બાળક જે શીખવાનું એ વધી વધી ને શું, મમ્મી મોટું પાંદડું હોય તો એની પાસેથી શીખવાનું, જ્યારે ફેમિલી માં રેતા હોય તો કાકા પાસેથી કાઈક શીખીયે, દાદા પાસેથી કાઈક . કે બા પાસેથી કાઈક શીખયે. કાકી પાસેથી કાંઇક, જુદું જુદું ત, એને બધા પાસેથી શીખવા સમજવા મળે.
અને, દરેક નો સ્વભાવ અલગ અલગ હોય એટલે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે રમાડે એને. અને દરેક વ્યક્તિ પાસેથી એને અલગ અલગ, ગીત છે બાલ ગીત છે, પછી અલગ અલગ રમતો છે ઈ એને શીખવા મળવાની. એટલે, બાળક ક્યાં મોટું થઈ જાય, અને એનો વિકાસ પણ સારો થાય. કમ્પેરિઝનમાં જે ઇન્ડિવિજ્યુઅલ બાળકો હોય એકલું મારી જ વાત કરું હું પો તે રાજસ્થાન રાજસ્થાનમાં રહેતી હતી અને ઉપર રતી હતી. તો મારું બાળક છે ઈ નીચે બાળકોનો અવાજ આવે ને. તો દોડીને મોટી અગાસી હતી તો દોડીને. ત્યાં જાય અને ખૂણામાં નાનકડી આમ ઓટલા જેવું હતું. તો પોતે આમ ઊંચી ન થઈ શકે એ નાનકડી ઓટલી. કચડી જાય ને આમ એટલું આમ આતુરતાથી જોવે ક્યાં અવાજ ક્યાં અવાજ આવ્યો ત્યારે મારી પોતાની આંખ માં આસુ આવી જતા કે મારા ઘરે એટલા બધા બાળકો છે. પણ મારું બાળક કે બીજા બાળકો નો અવાજ સાંભળી ને એટલું બધું ખુશ થઈ જાય છે. એમ અહિયાં ઈ એકલું એને લીધે ઈ અઢી વર્ષે અ સવા બે વર્ષ માંડ માંડ બોલતા શીખ્યું તું જ્યારે બીજા બાળકો છે તો એ બધા બાળકોની સાથે રેતા હોય ઘરે ઘણા છોકરા હોય તો બાલજામ ન ને લીધે રતા હોય તો શું કરવાનું આપડે એટલે ત્યારે આપને ફેમિલી યાદ આવે. કે જો અત્યારે ફેમિલી માં રેતા હોય તો. ક્યાંય તે બાળક સચવાઈ જાય ઈ શીખે આપણને ખબર રય નો હોય.
હમ્મ, હવે આપડે આપડી છોકરીની વાત કરીએ તો ફેમિલી હોય. બધા મોટો પરિવાર હોય તો એ છોકરી બધું શીખે કામ કરતા શીખે રસોઈ બનાવતા શીખે એ બધું જયારે એકલી છોકરી હોય મમ્મી હુ નથી કરવાની હું હમણાં મારું લેસન છે હું આમ કરું પણ જો પરિવારમાં હોય તો એનાથી ના પણ નહી પડાય બસ જે કામ કેય એ કરવું જ પડે ને એને ત્યાંથી સારા સંસ્કારો પણ મળે કામ કરવાની આદત પડે રસોઈ કરવાની આદત તો એને સાસરામાં જાય તો એને જરાય તકલીફ નથી પડતી જય્યારે એકલી છોકરી રે તી હોય તો કપડાંનું પણ એને કંઈ ખ્યાલ ના હોય કે શું પહેરવું કે શું ની પહેરવું કોઈ સાથે કેવી રીતે વાત કરવી.
અને મને કમને એમાંય જોઈન્ટ ફેમિલીમાં રેતા હોય તો હું મને કહો મને ગમે કે નો ગમે પણ આપડે એમ કે કે ના ના નહી પાડવાની પછી સામું બોલવાનું નહી એટલે ઈ બધા ગુણો ય તે બાળક માં વિકસે છે.
બરાબર આપડે ભલે મોટા પરિવારમાં આપડે આપણે છોકરાઓને માટે મેરેજ કરવા હોય. તો આપણે એવું જ ઈચ્છીએ કે ભાઈ નાનો પરિવાર હોય એક જ છોકરો હોય તો સારું એમ આપણી છોકરીની તકલીફ ઓછી પડે એમ પણ પછી એ છોકરીને ત્યાં જયા પછી કેટલી તકલીફ પડે તો એ જ જાણે કે ભાઈ મોટા મા-બાપ હાતે કે કોની સાથે વાત કરવી એણે એકલી
અને ધાનેડા હોય એકબીજાને તો શું છે. કે દીયર હોય નણંદ હોય તો ઈ એને હેલ્પફુલ પણ થાય. હવે એક એના મિસ્ટર એક ના હોય તો મારે તો એક બે ફ્રેન્ડ છે તો એ પોતે જે એમ કે કે હમાં જો મારા મિસ્ટર એક જ છે ને એની કરતા તમારે જો ત્રણ ચાર ભાનેડા છે પણ તમારે કઈ પણ અરપટી થાય ધારો કે અમારે અહ મારા સાસુ સસુરા બીમાર પડ્યા હતા તો ત્યાં આપડે બધા હું પોતે બારગામથી તરત જ ત્યાં પહોંચી જાઉં અને મહિનો-મહિનો રો કાઉ ઈ લોકો તો ત્યાં ત્રણ ભાનેડા તો છે જ તે પણ ચારેય ભેગા થઈને ત્યાં ઈ વ્યક્તિ નું આપડે ધ્યાન રાખીએ ક્યાં એમની બીમારી જતી રે ને.
એ ખબરેય નો પડે અને સાજા થઈ જાય એમ અને બધા બધાના ભાગે એટલું બધું કામ પણ નો આવે અને બધા સાથે હળી મળીને ક્યાં કામ થઈ જાય, ક્યાં પ્રસંગ ઉકલી જાય, પછી ક્યાં તમારે આવી બીમારી. ખરાબ પરિસ્થિતિ તમારી નીકળી જાય. જેમ કોરોના સમય હતો તો ત્યારે તમને કોરોના આવ્યો તો તરત જ તે સાસુ સસરા બેરે બધાએ કીધું કે તમે અહીંયા જ આવી જાવ. જય્યારે અમે જવાના જ નો હતા કે ભઈ નાના અહિંયા કઈ વાંધો નથી એમ. પણ ત્યાં ગયા એટલે એક ઘરે છે એક દેદા એ એમ કીધું કે તમે અહીંયા રોકાઈ જાવ એટલે અમને પતિ પત્ની ને આયવો હતો કોરોના તો એમના ઘરે અમે ઉપર ના માણે અમે બે જણા રહ્યા અને મારી બેબી છે તો ઈ બીજા દેર ના ઘરે મા બાપ અને ઈ બેબી ઈ બધા ત્યાં હતા. એટલે શું કે એક જગ્યાએ મા બાપ એ સચવાઈ ગયા સાસુ સસરા અને અમારી બેબી. ત્રણ જણ નું ત્યાં કારણ કે જ્યાં કોરોના હોય ત્યાં બીજા વડીલો નેય નો રખાય. એટલે એમ કરીને અમારે વીસ પચીસ દિવસ અમારે ક્યાં વયા ગિયા અને ક્યાં અમે સારા થઈ ગિયા. અમને ખ્યાલ એ નથી આવ્યો એમ.
હવે પરિવાર આપણો મોટો હોય, આપણા સાસુ સસરા હોય તો આપણા છોકરાઓ જન્મે પછી એને કેવી રીતે સંસ્કાર આપવા કેવી રીતે મોટા કરવા એ બધું આપણી સાસુ આપણને શીખવે. આપણી ભૂલ થતી હોય તો આપણને ટોકે, છોકરાઓને પણ સારી તે બેસાડે, વાતચીત વાર્તા કરે. એ બધું ગીતો હંભળાવે, બધું એમ શીખવાડે છોકરાને સારા સંસ્કાર આપ કે જો પરિવાર જ નાનો હોય આપણા ઘરમાં કોઈ જ નહીં હોય તો આપણા છોકરાને એવી બધી નવી-નવી વસ્તુઓ શીખવાનો કોઈ સમય રહે તો નથી એ લોકો પાસે.
હા અને એ લોકોને બહુ ગમતુંય નથી પછી.
હા.
કારણ કે એ એને જોયું જ નથી ને એ એને મજા એ એને મજા જ નથી. એને એની કોઈ ખબર જ નથી એટલે ધારો કે તમે કોક વાર હોય કે ના-ના મારે નથી વાર્તા સાંભળ કારણ કે એને નાનપણ થી એવું બધું કઈ સાંભળ્યું જ નથી. ઓલું તો પહેલેથી બાળકો ને ઈ એની હેબિટ પડી